હાલો.
હા મિત્ર, અવાજ આવે સે?
હા મિત્ર આવતો જ છે. મારો અવાજ આવતો છે કે મિત્ર.
હા એકદમ ક્લિયર આવે સે. સું કરે?
હા હા.
શું કરે ઘેરે કઈ નહી ને. હા ઘેરે કઈ નહી સારામમાં.
હમ હમ હમણાં તો કોલેજ ચાલુ હશે ને તમારે.
હા ચાલુ પરંતુ હોસ્ટેલ હજુ નથી ચાલુ થયેલી. એક બે અઠવાડિયામાં થઈ જશે.
હા હા એવું જ જેવું છે.
હા. ઘેરે બધા સારા ને મિત્ર.
હા મારા તો ઘરે સારા જ છે તમારા ઘરે કેવા છે.
હા મસ્ત સારા બધા તો મિત્ર આજે કઈક. અ એક ટોપિક વિશે ચર્ચા ચર્ચા કરવી હતી તો શું તમને સમય મળશે આ ચર્ચામાં.
હા ચોક્કસ તમે કહો ને.
હા મિત્ર તો. રમત ગમત અને ફિટનેસ વિશે કંઈક આપલે ચર્ચા મને કરી જતા તેના વિશે કઈક થોડીક માહિતી આપશો મને.
હા મિત્ર તમારો જે આ તમે જે એ પસંદ કર યો મને ખૂબ જ ગઈમો. કારણ કે હાલના સમયમાં તમને ખબર જ છે કે ભારત દેશ. બધી જ એક્ટિવિટીમાં. કે રમતોમાં પણ આમના ખુબ જ. આગળ ચલીયો જતો છે. એમ વિકસિત થતો. હમ જોવા. એવું આપડે જોઈ શકીએ છીએ. જેમાં આપડે વાત કરીએ કે હોકી ની અંદર વાત કરીએ કે. ક્રિકેટ ની અંદર વાત કરીએ કબડ્ડી ની અંદર વાત કરીએ ચેસ ની અંદર વાત કરીએ ફૂટબોલની અંદર. ની વાત કરીએ. એમાં પણ આપડો જે ભારત દેશ છે એ ધીરે ધીરે એમ આગળ હજુ વધતો જાય છે. એમ આપડા ભારત દેશની રાષ્ટ્રીય રમત હોકી છે. પણ એ બીજી જે રમત છે એમાં પણ એ. ખુબ જ સારું એવું પ્રદર્શન આપે છે ને. ભારતને કેટલા મેડલો જીતાવ્યા છે. એ તમને ખબર જ છે. ને હાલના સમયના તમને ખબર જ છે કે સીઝન વાઈઝ અમુક. રમતો રમાય છે. જેમ કે આઈ પી એલ છે કબડ્ડી છે. ખોખો છે હોકી છે ચેસો છે. એવી અલગ અલગ. જે રમતો છે. એ સીઝન અનુસાર રમાય છે. ને. એ રમતો તમને ખબર જ છે કે એ રમતો જયારે રમાય છે. તે સમય દરમિયાન મોટી સંખ્યામાં લોકો એ રમતો જોવા જાય છે. અથવા તો હા એ તો હમ તમને ખબર જ છે કે ટેકનોલોજી બહુ આગળ વધી ગઈ છે. એટલે એ લોકો ઘરે ઘરે બધા જોતા હોય છે.
તો એ ખુબ જ સારી વાત કેવાય મિત્ર. તો એની અંદર તમને ખબર જ હોય કે જયારે આઈપીએલ ચાલુ હોય ત્યારે કેટલા જે સ્ટેડિયમ હોય એ આખા ખીચો ખીચ ભરાયેલા હોય છે. પ્લેયરો નો જે પ્રદર્શન હોય એ જોવા માટે. મિત્ર તમને ખબર જ હોય કે જે પણ કઈ એની અંદર જે આગાડી ના જય્યારે એ લોકો ગોલ્ડ મેડલ જીતાવે એ પ્લેયરને જોજો કે પછી જે પ્લેયરો કે જે ઇવેન્ટસ રમતા હોય એ પ્લેયરોની જે ફિટ નેશ જોજો મિત્ર એક ખૂબ જ સારી રીતે એમ એ લોકો એ સાચવેલી હોય છે. ક્રિકેટની અંદર તમે જો તો બધા જ જે ખેલાડી હોય એ લોકો સારી રીતે એ લોકો પ્રદર્શન આપે છે. સો-સો રન એવા એ લોકો મારી જાય છે. તો તે સમય દરમિયાન એ લોકોની એનર્જી એ પૂરેપૂરે યુઝ કરતા હોય છે એ લોકોની ફિટનેસ એ જય્યારે સો રન મારતા હોય તો જયારે બે રન લેવાનું હોય તો પણ એ લોકો જોડી જતા હોય છે. નોર્મલી જય્યારે આપણે કોઈ ફિટનેસને ધ્યાનમાં એમ રાખીએ નહીં. તો પછી જયારે કઈ દોડવાનું આવે કે પછી કોઈ પણ રમત તો આપણે રમવાનું આવે તો પછી એમાં આપણે પ્રદર્શન નથી કરી શકતા. તો એમાં જયારે આપણ આપણે જે ફિટનેસ ને હોય મિત્ર તો એ પણ સાચવવી જોઈએ. તો તમને ખબર જ હશે કે જે રમતવીરો છે એ સમયસર દિવસના એ લોકો અ અમુક એવા આસનો કરતા હોય છે કે પછી કસરત કરતા હોય છે. પોતાની ફિ ફિટનેસ જાળવવા માટે તો ને તમને ખબર જ હશે તમે જોયા જ હશે ટીવીની અંદર કે અમુક એવા જે પણ આપડે ટીવીમાં જોતા એવા લોકો છે. જે ભાગ લે તાર રમતવીરો છે. એ લોકોની જે ફિટનેસ છે એ બરાબર જ હોય છે. એમાં દોડવાનું ચાલવાનું અચાનક કઈ એક્ટિવિટી કરવાવામાં એ લોકો ખુબ જ જાગ્રત હોતા હોય છે. કારણ કે જે રમતવીરો છે એ પોતાના ફિટનેસ ને ખુબ જ ધ્યાન રાખતા હોય છે. તો આ વાતને આગળ લઈ જતા તમે શું કેવા માંગો છો મિત્ર
હા મિત્રો તમે આ રમત ગમત વિશે માહિતી આપી એકદમ સાચી છે. જેમ કે બધાની સીઝન વાઈઝ રમતો રમાડવામાં આવતી હોય જેમ કે આઈપીએલમાં જોવા જઈ તો કેટલી બધી અગિયાર કે બાર ટીમો રવાના અમે તેમાંથી દરેક ટીમ પાર્ટિસિપેટ કરતા હોય કેટલાક ખેલાડીઓ હોય તે તેમાં અભિ એટલે તેમાંથી રમવાની એ લોકોની ખુબ મજા આવતી હોય એ ક્રિકેટ ની વાત કરે એટલે એમાં તો નામ આવી જાય ધોની વિરાટ કોહલી ફેમસ ફેમસ એ લોકો ના સ્પોર્ટસ માંથી એ લોકો એ નામ કમાય છે જેમ કે સચિન તેંડુલકર ક્રિકેટના ભગવાન તરીકે ઓળખવાની છે તેમજ ફૂટબોલ માં આપણે જોઈએ તો વિશ્વમાં તો રોનાલ્ડો જ ચાલે મેસી ને એમ દરેક ગેમમાં એમ પ્લેયરો તેમના નામ કમાાવેલ જેમ કે ફૂટબોલમાં હમણાં ફીફા વર્લ્ડ કપ રમાઈ ગયું એમાં એટલી વર્લ્ડ એટલે ફેમસમાં એટલી બધી પ્રખ્યાત છે કે વિશ્વમાં લગભગ તો ફૂટબોલ ની ચર્ચા વધારે ચાલતી હોહી છે સે આપણે વાત કરીએ કે કબડ્ડી એ કબડ્ડી એવી ગેમ છે કે લગભગ તો તો એક કબડ્ડી એવી કેમ છે કે તેમાં ઈન્જર્ડ થવાના સંભાવના વધારે છતા એ કેટલાક આ રમતના પ્રેમી એ લોકો ગેમ છોડતા નથી ને આપણે એ વાત કરી કે ફિટનેસ જાળવવા ખુબ જ અગત્યની છે તો દરેક વ્યક્તિ એ તો ખાસ કરીને એમને સવારે આસન તો કરવા જ જોઈએ જેથી કરીને શરીર નું જો કાળજી લઈએ તો આપણું આગળ જતાં કંઈક બીમારીથી સારી રીતે બચાઈ શકી તેજ રીતે ડેલી લ ડેલી રૂટીન આપણેને દોડવાનું રાખ વુ જે તે થોડા ચાલવાનું જેથી કરીને કંઈ આગળ જતા આપને શરીરમાં કઈક મોચ ના આવે એવું કંઈક એન્જરી આવી શકવાની સંભાવના રહે તેમજ વાત કરીએ ફિટનેસમાં ત પૂરતી ઊંઘી લેવી ખુબ જ જરૂરી છે. જેથી કરીને કઈક આપણને અસર ના થાય આગળ જતા પૂરતું પાણી પીવું જોઈએ પાણી એટલે કે શરીરની આપલે એક નવું જીવન આપે એવું બી કહી શકે જેમ કે જો પાણી ના પીતા હોય તો આપણ શરીર એકદમ નબળું ને એટલે એટલી વિટામીન્સ ના મળતું હોય એમ કહી શકાય કેવી રીતે એક્ઝામ્પલ તરીકે જોઈ તો પેટ્રોલ વગર ગાડી ચાલતી જ નથી તેમજ પાણી વગર આપલું શરીર બી કામ કરતું નથી હમ તેથી ફિટનેસમાં બધી આપણે કાળજી ખૂબ રાખવી આપલી જવાબદારી હોય છે અને દરરોજ ઓછામાં ઓછો ત્રીસ મિનિટ તો કસરત દરેક વ્યક્તિ કરવી જોઈએ જેથી કરીને લોકોનું શરીર યુવા યુવા હોય ને યુવા અવસ્થામાં તેવી રીતે ગડાફમાં શરીર હોતું નથી તેથી કરીને યુવામાં એટલે કસરત કરવી જોઈએ જેથી કરીને આગળ જતાં કંઈક મુશ્કેલીઓના જાય ખાસ કરીને આજના જમાનામાં કેટલાક એવા છોકરાઓ બસ જંક ફૂડ ખાતા હોય ને લોકો ને ફિટનેસ કઈ ધ્યાન રાખતા નથી તેથી કરીને એ લોકોને આગળ જતા એ લોકોને એટલી બોડી વધી જાય કે એ લોકોને પોતાનો ગમતો ના હો. શું તમે કઈક માહિતી આપશો? તમારા તબિયત કશે કઈ ડેલી રૂટીનમાં કઈ એક્સરસાઇઝ એવું કરતા હશે તો?
સાચુ જ છે.
હ
કારણ કે ફિટનેસ સાસવા માટે આપણે યોગ્ય રીતે ઊંઘ લેવી જોઈએ. યોગ્ય સમયે ખાવું જોઈએ. યોગ્ય રીતે દરરોજ પાણી લેવું જોઈએ. ને એમાં પણ આપડે જે વધુ પડતું કઈ ખાઈ ના લેવું જોઈએ જેના કારણે આપણે બીમાર થઈ જઈએ. તો એની જે અસર રહી તે પછી આપણે ફિટનેસ પર પડી જાય. ને આપણું જે ડેલીને જે રૂટીન છે. એ ખોળવાઈ જાય તો પછી જે આપણે ફિટનેસ સાચવી શકતા નથી. તો તમારું પણ શું કહે હું આના વિશે મિત્ર?
હા તો તમે આ કીધું ત્યાં સાચી વાત છે. આપલી શરીર ને ડેલી રૂટીનમાં કઈ સારી રીતે આ યોગાસન વગેરે ડેલી કરવું છે જેથી કરીને કઈક શરીરને કઈક ખામી ના સર્જાય તે માટે. તો તમારા ટોપિકની ચર્ચા કરવા માટે, તમારે કિંમતી સમય આપવા માટે ખૂબ ખૂબ આભાર માનસો મિત્ર.